હેલો જય શ્રી ક્રિષ્
જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું હું તમને ગઈ કાલે જોયા હતા બો ખ સુંદર ડ્રેસ પહેર્યો હતો તમે.
હા હા એટલે હું શું છે કે એક સગાઈ મિત્રની એક સગાઈ હતી ને તે સગાઈના ફંક્શન માં જતા હતા એ ટલે અ તૈયાર થઈને. પછી તમે જોયા હશે હા. હું અને અમારા મિસ્ટર બને ગયા હતા.
હા બંને હતા મેં તમને જોયા હતા દૂર થી જોયા હતા મેં, એટલે મને તમારો ડ્રેસ નો કલર પણ બઉ સરસ લાગ્યો એટલે મને ગમી ગયો એ, ક્યાંથી લીધો?
એ તો મેં એના અમારા અહીયા એક પ્રખ્યાત દુકાન છે તે ત્યાંથી મેં ઓર્ડર કરીને બનાવેલો છે. મને અહ થોડો કસ્ટમાઈઝ કરી ને પછી
હા, હા ખરેખર હા ખરેખર પણ એ તો બહું સૂટ ખૂબ જ સરસ હતો. મને પણ આવું લ મંગાવી દેજો ને.
હા, હા જરૂરથી, અને પણ જોઓ ને આપણે મહિલાઓને કેટલી સ્ત્રીઓનું આ આપડે જોઈએ તો કેટલું છે કે આટલા બધા કબાડ, વોર્ડ રૂમ આપડા કપ કપડાથી ભરેલા છે પણ તોય આપણે દર વખ તે એમ જ કહીએ છે કે અમારા પાસે કપડાં જ નથી. મારા મિસ્ટર-મારા મિસ્ટર પણ એવું જ કે છે કે તમારા બે ત્રણ રૂમમાં બધી જગ્યાએ અહ તમારા જ તમારા કપડાં દેખાય છે. તોય તમે, ક્યાંય પણ જવાની વારી આવે એટલે તમે એવું જ કહો છો કે મારા પાસે કપડા જ નથી.
હા, ને મારે ઘરે પણ આજ વાત ચાલતી હોય છે, કસે ફરવા જવું હોય કે ક ક્યાં પણ જવું હોય ને, તો મારો એક જ હોય મારી પાસે કપડાં નથી તો મારા મિસ્ટર પણ એવું છે કે તારું તો રોજનું જ છે આટલા બધા કપડાં છે તું જો તારું કબાટ ખોલીને જો તો ખરી તું પેલા. કે આટલા બધા કપડાં છે, છતાંય આખો દિવસ કપડાં નથી કપડા આપડું લેડીઝ ની આ પ્રોબ્લેમ જ થઈ ગઈ છે એવું લાગે છે. કે આપણે આપણના કપડા જ નથી. થી.
બિલકુલ, અને આપડે શું થઈ ગયું છે હવે કે કોઈ પણ ફંક્શનમાં ભલે એ સાસરી નું ફંક્શન હોય. કે આપણે પીયરનું. ફાક્શન હોય આપ આપણે જે ડ્રેસ એક વખત પેરી લી હોયને, તો આપણું મન જ નથી થતું કે હ ફરીથી એ જ ડ્રેસ પહેરુ, અને તો જો આપ આપણે નાના હતા એટલે ત્યારે તો આપડે કેવું હતું કે આપડા મમ મમ્મી પપ્પા એક ડ્રેસ આપડી મો મોટી બેહેનને લેતા એટલે એને નાની પડે એટલે આપણેે પહેરતા, હા તો આ પ્રમાણે પણ ચાલતું હતું પણ હવે તો જો સમય બદલાઈ રહ્યો છે, અને લોકોને બ દરેક ફંક્શન, દરેક કોઈ પણ ઓકેશન હોય એના માટે પણ નવીન-નવીન કપડાઓ જોઈતા હોય છે. અને કપ-અને કપ કપડાઓમાં પણ હવે કેટલી બધી વેરાયટીઓ આવી ગઈ છે નહી?
હા, નહીં, નહી સાચું કીધું તું બધા અને આપણને છે ને આપણા કમ્ફર્ટના હિસાબથી આપણને કપડાં જોતા હોય છે. જેમ કે ઉનાળો હોય તો એના અંદર કેમ ગરમીમાં આપણને કોટન ના કપડા સારા લાગે. અને સિલ્ક અને હેવી ડ્રેસ ગરમીમાં પહેરવાનો જ મન નહી.
બિલકુલ સાચું કહો છો તમે આપણેે ઋતુ પ્રમાણે પણ આપડે કપડાં પહેરતા હોઈએ છે. શિયાળ જેમકે શિયાળામાં આપણ ને ઊની કપડાં વસ્ત ધારણ કરવા જોઈએ. પછી ઉનાળા માં આપણને સૂતી વસ અને જે હલકા રંગના વસ્ત્રો હોય રંગનો પણ બહુ
બહુ ફ હા, પડે છે. હા ઉનાળામાં હળવા રંગ જ પેરવા જોઈએ. એજ આરામદાયક લાગે.
અને આપણને ઘરમાં કેવું લાગે, કે જયારે આપળા ઘરમાં એકદમ જૂનીથી જૂની કોઈ ડ્રેસ હોય ને એ કાઢીને પહેરૂ. મારું તો આવું જ છે. જો હું ક્યાંક બ જવાની હોઉં ને બજાર, તો તો ભલે હું ટીપ-ટોપ બનીને જઈશ પણ જયારે મારે ઘરમાં જ રહેવું હોય ને આ ટલો સખત ઉનાળો ચાલતો હોય તો જ્યાં મારે એકદમ થી કોઈ જૂની ડ્રેસ પડેલી હશે ને
હા, અને આપણને એમાં જ કમ્ફર્ટ લાગે છે. એ આપ આપણને સારી લાગે ઘસાયેલી ડ્રેસ.
હા બિલકુલ.
અરે મને મારે પણ એવું જ છે. કે અગર અમ્મ અમ્મ જો ઘરમાં રહીએ તો આમ રોજે રોજે તો સાડીને નથી પહેરતી હું કોઈ વાર આમ જ જ પેન્ટ અને ટી શર્ટ પણ નાખી દેવું છું કુર્તો અને આમ. તો એમાં પણ મને આમ સાગ સારું લાગે એ પણ મને ગમતું હોય છે.
બિલકુલ સાચું કહો છો. તમે અને જોને આપડે આપ પેડ તો આ તો આપડી આપડા વાતોની થઈ કે આપડે જયારે અહ ક્યાંક ફરવા જવું હોય કે ક્યાંક ફરવા જવાનું પણ હવે તો એમ છે કે અલગ અહ ફરવા જવાના અલગ કપડા હોય આપડે કોઈ પણ લગન પ્રસ સંગે પહેરવાની હોય તો એ ભારી ડ્રેસ પોશાક તો હવે તો રાજપૂતિ પોશાક નો તો તમને ખબર જે છે કે કેટ લો ટ્રેન્ડ છે. અહ કોઈ પણ લગનગાળો કોઈ પણ લગ્નગાળો હોય તો આપડે એવા કપડાં પહેરીએ છીએ. સાડી કા તો અ દુ દુપટા સલવાર સુૂટ સમિત આપણે આખા ડ્રેસ પહેરીએ છીએ. અને ક્યાંક ઓફિશિયલ જગ્યાએ જાતા હોઈએ કોઈ, આપણે દફતરમાં ક્યાંય નોકરી કરતા હોઈએ, તો આપણે ટ્રાઉઝર અને શર્ટ
શર્ટ પહેરીએ છીએ, હા મતલબ એવું છે. કે આપ આપણા કપડાં છે ને ફંક્શન ના હિસાબ થી બદલાય છે. કે લગનમાં ગયા તો આપણે આવા પહેરીએ, ફરવા ગયા તો આપણે આવા પહેરીએ, ઓફિસ માટે આપણા કપડાં અલગ હોય છે. મતલબ આપણા હર જગ્યા માટે આપણા કપડા અલગ અલગ હોય છે. જે જેમ કે આ બોઇઝમાં એવું નથી હોતું.
બિલકુલ ના ના બોઈઝમાં ભી હોય છે, જો બોઝ હા હા એ પણ એમાં પણ હોય છે.
નથી હોત.
હા વેરિએશન ઓછો હોય છે, ઇ વાત સાચી
એ લોકો ને ચાલે કે, સ્પોર્ટ્સ શૂઝ પણ શૂઝ ના ઉપર એ ટ્રાઉઝર પહેરી લે તો પણ એ લોકોને ચાલે પણ આપણને નથી ચાલતા. તો આપણને કે નહી આ છે, તો આ રીતે જ ફેરવો
બિલકુલ સાચું કહુ છુ, અને જો છોકરાઓને પણ એવા હોય. જેકે એમને પણ ટ્રેડિશનલી કુર્તા, પજામા, શેર રવાની, એવું બધું પહેરવામાં આવે હવે તો બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે કે, લોકો જે છોકરાઓ છે એ પણ કુર્તા, પજામા બહુ શોખ થી પહેરે છે. અ એનો પણ બહુ જ સારો ટ્રેન્ડ છે. ચાલી રહ્યો છે. અને જે ઘરે હોય તો, જે ટ્રાઉઝર કા તો પેન્ટ, ફોર્મલ જીન્સ એવા બધા કપડાં પહેરે છે. તો એમાં પણ અલગ અલગ વેરાયટી છે, અને જોઈએ તો અ બધા ધર્મ અને બધાની જે વેશભૂષા છે, એ દેશના પ્રમાણે પણ અલગ અલગ હોય શકે. જેમ કે આપણે તમે જોયું હશે કે કલકત્તા, અ કાશ્મીર, પછી રાજસ્થાન, પંન જાબ અ ગુજરાત બધી જગ્યાની છે અલગ એલે કો. ઓળખાણ છે. એમની જે વેશભૂષા છે એની પણ અલગ અલગ ઓળખાણ છે. અને એ પણ દેશ વિદેશોમાં બે. યાત પણ છે. આપણેે જે ગુજરાતની જે ચણિયા ચોરી નવરાત્રીમાં જે પહેરવામાં આવે છે એ એ તમે જોયું હશે કે વિદેશોમાં પણ લોકો એને બહુ શોખથી પહેરે છે. અને હું હા. એટલે જ હું કઉ છું કે બહુ અલગ-અલગ વેરાયટી અને પુરુષોમાં પણ છે કે પુરુષોમાં ધોતી પજામા ટ્રેડિશનલી કપડાં હોય છે એ બિલકુલ ધોતી પજામા પછી માથા ઉપર પાગ કે ગમછો એવી રીતે એમનું પણ ટ્રેડિશનલી ડ્રેસ એ પણ બહુ જ અલગ તો આ પ્રમાણે આપણે જોઈએ કપડા ની આપણે વાત નીકળી તો કપડાં તો બાપરે ઘરના હમણાં તો હુ તમને કપડા સમેટતા સમેટ જ વાત કરું છું.
હા. હા. હ
બિલ. હલો હા અવાજ આવે છે.
આવે છે નહી તમે સાચું કીધું કપડાનું હતો અલગ અલગ જ છે જેમ તમે કીધું કે ગુજરાત ના ચણિયા ચોરી મતલબ ફોરેનમાં પણ લોકો પસંદ કરે છે તેમ રાજસ્થાનનો ડ્રેસ પણ આજ આ કલ તો હું રીલોમાં જોઉં છું કે નેપાલમાં પણ લોકો આને પહેરે છે. જાપાનમાં પણ આને પહેરે છે.
બિલકુલ આપડો જે વેશભૂષા છે એ હા આપણી વેશભૂષા છે એ અ દેશ વિદેશ સુઘી પ્રખ્યાત થઈ ગઈ છે. જેને પહેલાથી જે આપણે ભારતીય સંસ્કૃતિ કે અ ની મતલબ અલગ જ ઓળખાણ છે. તો એ તો જો આપણે ક્યાં સુધી અને જો બાળકોમાં પણ હવે જોઈએ તો બાળકોના તો ટ્રેન્ડ જ બિલકુલ અલગ છો છોકરીઓમાં એમાં પણ છોકરીઓના કપડાં તો એટલા સરસ
સરસ સરસ આવે છે હા અને આ બધું છે ને અચ્છા
મારે તો છો છોકરી નથી પણ મને છોકરીઓના કપડા બહુ જ ગમે છે એટલે હું મેં તો જો મારે છોરી કરાને પણ બે ત્રણ વખત છોકરીના કપડાં ખરીદીને પહેરાવેલા છે મને બહુ શોખ હતો એ ના
આહ હા અચ્છા એવું છે અહ મારે તો છોકરી છે, મેં તો આ એજ ઈચ્છુંલું ઈચ્છેલું કે મારે છોકરી જ થાય કારણ કે મને આ જે નવા નવા કપડાં છે એ છે એને હેરબેન્ડ પહેરાવી, એને ચોટલી કરવી અને એને નવ ખાસ કરીને નવા નવા ડિઝાઇન ના કપડા પહેરાવવા. એ એ કરીને જ મને તો એ જ ઈચ્છા તે. તો મારી તો ઈચ્છા પૂરી થઈ ગઈ. પણ મારી છોકરી એવી નથી નીકયળી કે એ ફ્રોકો પહેરે.
એ જુદી વાત છે અવે ભગવાને જો તમને છો દીકરી આપી છે તો તમે બઉ ભાગ્યશાળી છો આમ તો અ જો કે આમ કે છે ને કે છોકરો તો સૌ ભાગ્યથી થાય છે, અને છોકરી તો સૌભા
સૌ ભાગે થાય છે, હાં.
હાં. એટલે દિ દીકરી તો બઉ સારું આપડા ઘર આંગણે દીકરી હોય તો આપણું ઘર આંગણું બહુ જ રોનક
રોનક ઘર્યું હોય છે, હાં હાં અને દીકરીઓ તો પપ્પાની લાડલી હોય છે.
હમ્મ, હાં જેટલી હાં. અને આપણે એને અ બઉ જ એવું કહેવામાં પણ આવે છે કે દીકરીઓ ક્યારે મોટી થઈ જાય છે ને ઈ મા તો આપને ખબર જ નથી પડતી આપણે જાણે ભલે એ વીસ વરસની થઈ જાય તો પણ આપણને લાગે કે જેને કાલનો જ સમય હોય. કે બિલકુલ નાની જ હતી. એવો જ આપણને એવું લાગે છે. તો સમય ક્યાં પસાર થાય છે. ખબર જ ન
નથી પડતી સાચું અને આજે જે સોશિયલ મીડિયા પર રોજ નવી-નવી ફેશનો મળે છે ને એનાથી જ મતલબ લોક બધા જ એટ્રેક્ટ થયા છે એની ચમક ધમક ના પાછળ હા સાદા અને એલેગેન્ટ કપડાં છે ને એજ વધા હા એજ વધા સારા લાગે.
બિલકુલ સાચુ કો છો તમે કપડા માટે તો શું કહીએ કે દે અને આપડે અ જે દેશી કપડાં છે જેમ કે ખાદી વસ્ત્ર એનો મેળો પણ અમારા અહિયાં ભરાય છે. તો ખાદીનું જે વસ્ત્ર છે વધારે થી વધારે આપણને સ્વદેશી કપડાઓનુ ઉપયોગ કરવો જોઈએ જેના થી જો આપડણે બહારથી જે કપડાં ઇમ્પોર્ટ કરાયે છે. એનો પણ બઉુ જ આપણને ટેક્સ ભરવો પડે છે તો આપણને વધારેથી વધારે આપણને હ જે સ્વદેશી કપડાં છે એનો જ ઉપયોગ કરવો જોઈએ.
કરવો જોઈએ સાચું કયું તમે અને જો તમે સાડી પેરો પહેરતા હોય ને તો સાડીનો છે અને પોતાનો અલગ ગ્રેશ છે.
બિલકુલ સત
હા હા એ એ પેરે ત્યારે એકદમ અલગ જ લુક આવે છે અને સારી પણ લાગે છે. અને હવે તો તમે અ જોયૂ ઓય કે છે લેંગા છે, ગાઉન છે. અને કઢાઈ વાળા ડ્રેસ નો તો અલગ જ ટ્રેન્ડ છે.
બિલકુલ સાચી ક
હા અ પેલા કેવા હતા લોકો અનારકલી ના ડ્રેસ પહેરતા હતા એ કેવું લોકોને સરસ લાગતું હતું.
હવે ફરીથી એ જ હા એ ફેશન પાછો આવે છે બિલકુલ ચાલો આ તો જો વાતો આપડી કપડાં ની તો પૂરી જ નહી પડવાની આપણે ફરીથી મળી ફરીથી મળીએે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ ચાલો.
હા.